હલો.
હા, અવાજ આવે છે?
હા.
હા, ઓકે ઓકે તમારો પણ આવે છે. તો કયો પછી આગળ
મેં બોલું ટોપિક?
બોલો બોલો
હમ્મ ઊભારો હમણાં હતો કઈ કે નઈ, ક્યાં જતો રહીયો ટોપિક હા, ઊભારો ઊભારો હા એક જો દુનિયામાં જો દુનિયામાં મ્યુ મ્યુટ બટન હોય તો તમે સૌથી પેલા કોને મ્યુટ કરશો?
ટાર્ગેટ કરીને જ પ્રશ્ન પૂછવામાં આવે છે.
તો ના પૂછું?
ના ના પૂછો પૂછો ત તો હું કોઈને મ્યુટ જ ન કરું. કેમ કે બધાને પોતપોતાને બોલવાનો હક છે.
એક જણ ને તો કરવું જ પડશે તો.
એક જણને કરવું જ પડશે તો હું મારી પોતાની જાતને કરી દઈશ તમે ચિંતા કરોમાં
ઓ હો
તમે કઈ જો તમે કઈ જો આન્સર હવે?
મેં કવ, મેં તો મારા મમ્મી ને કરી દઉ, એક દિવસ માટે મ્યુટ. અરે મને બો બોલબોલ કરે એ જરી જરી વાતે એટલે ટાસ્ક જેવું નઈ પણ મને પછી એક ને એક વાત સાંભળીને મને કંટાળ ચડી જાય એ આ જાઉ ટાઈમ જવાનું ટાઈમ ઉઈ જવાનું ટાઈમ સર જમી લેવાનું તમારે જેવું એકદમ.
લ બ તો તો મ્યુટ મારી માટે આવે છે ને.
હા વરી.
હા વા એમાં બેનિફિટ કોનો છે ભાઈ ફાયદો કોનો થાય.
મેં કઈ ના આખું પણ મારા કામ ચાલે કામ ચાલે તો પછી હું કેવાય ઉઠાવું જોઈએ ને વેલું.
હા બરાબર છે જોયું કઈક કામ કરો એટલે વાંધો ન આવે નથી ઉઠી જતા પેલા. ના છૂટકેીતે ઉઠી જવું જોઈએ.
તમે છે ને કામ માટે જઓ એટલે નખને તમે હોય તમે તો નવ વાગે ઊંડી ઊંઘ. એવા છો.
હા કાય લ્યો.
ઊંઘ ની બાબતમાં તો તમે ભય કરતા વધારે જ છો એટલે બોલતા જ ના બરાબર.
એક પણ નવરાશ હોય તોની વાત છે નવરાશ ન હોય તો પછી જરૂરિયાત પ્રમાણે જ લેવાય નેની અંદર
એટલે!
અરે જરૂરિયાત હોય એટલે કેમ કે નવરાશ છે નવરાશ હો કઈ કામ નથી તો હોું હો તો એ અલગ વાત છે એ.
હા એટલે તો મારે હવ દરરોજ મે એવું જ છે મમ્મી ને એવું એમને એવું કે જો બાર વાગ્યા સુોધી ને એમનું મગજ ટપેલું છે. પછી એમ મે તે શાંત થઈ જાય.
એટલે ગુસ્સો લોોહીમાં આવેલો છે એમ કવો ને.
એ તો એમાં એવું છે મારા નાની નાના એટલા બધા એમ ગુસ્સા વાળા છે ને એટલે એમ કેહેવાય ને કેમ દયા. આખા શું કેવાય બહુ સારા છેતા. પણ મમ્મી ન ખબર નહિ કોની જેવું છે મારા મમ્મી એવું જ છે.
તમને બધા એમાંત કેહેતા છે ને આ કોને જેવું છે આ રતે
હમ્મ એવું કોઈ નહ કેતું બધાને ખબર છે ખબર નહ કોણ છે.
બરાબર છે. તો પછી શું હતો આપણો ટોપિક.
અમે ક ચલે એક મસ્ત ટોપિક જો વરસાદમાં ચોકલેટ એટલે મીન્સ કે જો વરસાદમાં તમારે કઈ તમારી ફેવરેટ વસ્તુ વરસાવી હો તો તમે હું વરસાવડાવો.
એ ખાવા પીવા સિવાય નની કે ખાવા પીવાની જ.
તમારી મરજી તને જે ભ જે ગમતું હોય જે ભાવતું હોય જે પૈસા સિવાય.
હા તો પૈસા વરસા કોઈ જ બોલવાનો.
મને ખબર ને તમારા સેતાની દિમાગમાં હું ચાલે
સતા એજ વિચાર નહી યાર ભવિષ્ય છે આપણું. તો પછી બીછું જોવા જઈએ એક જ વસ્તુ કે અલગ અલગ વસ્તુ આવે એમાં.
એટલે પાણી એક જ ટાઈપનું હોય અલગ અલગ ટાઈપ નું પાણી હોય મેં વિચારું કે પાણી એક ખારું નહ આવતું તરે એમથી ઉપર જાય બરાબર. તો દરિયો તો ખારો હોય ને એમીસ કે ગમે તે તે ઉપર જતું હશે.
તો બાષ્પી ભવન થઈ જાય બાષ્પી ભવન થઈ જાય ને તો મીઠું ન્યા જી જાય. તમે ગેસ ઉપર મીઠા વાળું પાણી કરો ને ગરમ? તો એમાં નીચે મીઠું રહી જાય, ને પાણી વરાળ બનીન વયું જાય.
સ્કીમ હોય એમાં બધી કુદરતી રીત
ફાધર એવું મને તો કેવું કાર્ટૂન માં આવે તેવું રિયલ માં હોવું જોઈએ તું કેમ આ વાદળની ઉપર એક દુનિયા હોવી જોઈએ તી, તો કેટલું સારું?
પછી ચડવાનું કઈ રીતે હેલિકોપ્ટર લઈને જવાનું?
એ બી છે કે પ્લેન લઈન ના ચાલે?
હા તમતાર તું લઈ લેજો હો પોતાનું પ્લેન
એવી રીતે નહી હવે, પ્લેન માં મુસાફરી કરીને જવાતું હો તો ઉપર, કેટલું હારું.
હમ પછી જવાય જ છેન મુસાફરી પ્લેન માં થાય, વાદરાએ જોવાય, વાદરા ઉપર હોય તમે ચાલો. વાડરા ઉપર ઉભું ન રેહવાય, કાર્ટૂન ની જેમ.
તેવું તો જોવે છે, તું ઊભું રેવાય.
તમે ઘણા બધા એવા હિલ સ્ટેશસ છે કે તમે વાદરા વચ્ચે હલતા હોય ને એવુ ફીલ થાય. અત્યારે ચોમાસામાં તો ખાસ કરીન.
એટલે અમે કઈ ગ્યા તા? કઈ ગ્યા તા કસે ગ્યા તા. હમણાં હા વચ્ચે નતા આબુ ગ્યા? ત્યાં એવુ હ તું પેલું ગુરુ શિખર ગ્યા તા ને, તા નીચે જ છે આ વાદળ વાદર વાદર, ને એની જગ્યાએ એમેં પાવઘર પાવાઘર ગ્યા તા ને, ત્યાં બી એવું તો નીચે એકલા વાદર ને ટાઈમ તમે કદા ચ સિયાડા ટાઈમે કે એવા એવા ટાઈમે. તો હવા એકલી ઝાકર ઝાકળ આગળ કશું દેખાય નઈ, એટલો મસ્ત વ્યુ હતો ભગવાન, એ ટાઈમ એવુ થાય કે એ ટાઈમ ટઇ અજ રોકાઈ જાય એવું થાય મને.
ચોમાસાને એવી કઈક સીઝન હોયન ને ત્યારે વાદરા નું એ વધારે રે, ચોમાસું છે કા શિયાળો છે. એટલે વાદરા પછી નઈ આ બીજી વાત કે હાઈટ વેટ નઈ એટલે.
એવા એવા મને એ થાઈ કે એવી હાઈટમાં એક ઘર રાખી લેવાનો, કેટલો હારું, કેટલો મસ્ત વ્યુ હોય. મને એવું થાય એક ત એવું પહાડ ની ઉપર ઘર રાખી લેવાનું, એક નદી કિનારા પર ઘર રાખી લેવાનું. બસ પછી વેકેશનમાં તઈ જતું રે, મસ્તી કરવાની.
અલગ અલગ જગ્યાએ છે જેવાને એ મટલે? નદી કિનારે અગલે વારુ
કેટલો મસ્ત વ્યુ લાગે. ઉઠીન તળ આપડે નદી જોઈએ કે પછી, ઉઠીન તળ વાદળ જોયું એવું લાગે તે આપણે સ્વર્ગમાં છે.
ઉઠીન તરત વા વાત છે પણ એ જગ્યા, એ જગ્યા લેવી એ બઉ અઘરી વાત છે કેમ કે એક તો એ બધામાં ભાવ ગજબ ના હોય જે જે મોટા મોટા બિઝનેસમેન છે કે એવા લોકોએ જ મોસ્ટ ઓફ પરચેસ કરી લીધું એવી જગ્યાએ.
એટલે તો મારા બહુ જ પૈસા કમાવાશે, બોજ પૈસા કમાશે બુ જ પૈસા કમા પછી મે પોતાનું ઘર લઈેશ આવી રીતે.
હમ્મ તો લઈ લ્યો, તમતારે કોણ ના પડે?
હ કોઈ જોબ કરવા ન જવા દે તું
તો ચોપ કરે ક બઉુ પૈસા થોડા ગમાવી લેવાના તો મકાન થોડું આવશે કઈ.
પણ પેલા મારે ઇન્વેસ્ટ ક કરવું હોય કાં તો થોડાક મારી પાસે પોતાના પૈસા હોવા જોઈએ ને મને એવું નહી. કે મારા પપ્પા ના પૈસા કરું મને મને ચારત મહિના જીના બાદ કહેવાય ને એવું.
પીપીએલ કાર્ડ નહી પોતાના પૈસા લીલા બાપાને પૈસા લીલા નહી કરવાનું વાત એમ.
હમ્મ, પછી પપ્પા એટલે પપ્પા તો એવું ના જ કે જોકે પણ મને એવું થાય કે મને કોઈ દિવસ કોઈ એવું ના કેવું જોયે કે તમે પપ્પાના પૈસા થી જાતે એમ પપ્પાના પૈસા થી કર્યા એમ. તમારા પપ્પા ના હોત તો તમારે આટલે સક્સેસફુલ ના હોત. પોતાના પૈસા જોયે મળે એમ.
ઇન્ડિપેન્ડન્ટ થવું જરૂરી, વાત એમ છે.
હા બસ. હા
હા બસ મજ કે આજે તે આજે તે આજ આજે જ ત્યાં એક શબ્દ માટે મારેને મારી દીદી ને અડધી કલાક કલાક ડખકોો થઈ ગયો.
કેમ?
એ બસેેમતમ બાતમાં વાત નગરીક હું ન્ડી મને તેમને કે માને કે હું પૈસા કમાઈ લઉં છું એમ તો હ તરે ચોવીસ વરસ પચીસ વર્ષ એજ છે મારી જે બાવીસ વર્ષ છે. એ મારે જમવાનું જમવાનું બને બને હું બ બનાવી જ લઉ એવી વાત નથી. પછી ગાડીએ કરી લો આમ છેને તેમ છેને કે કેટલી લફ થઈ એમાં. કરીએ એક આ શબ્દ માટે
પચ તો હાચ જ વાત છે ને તો એમને હું કઈક ખોટું કીધું. ભૂલ તો તમારી જ હશે તમે બઉુલ ભૂલ કરતા છે કે આવું ફિલ્ટર વાળું કે ફિલ્ટર ના લગાવો એવું. પછી હમળં ફશે તમારી દીદી સારું કર્યું વધારે હમળં જોઈએું હું તો એવું કઉ.
બધા ઘર વાળા એમ જ કીધું કે વાઘ દીદી નો છે આપણો કોઈ દી વાઘ આવે જ નહી છાપા દેવી છે આપડી
હમ બહા હવામાં ઉડતા હ નહ લાગત.
જ કે નહી પગ તો જમીન ઉપર જ રાખવાના.
હારુંજ તમારી હાથે કોઈ જીતી ના હાકે
હવે ભાઈ એ વાજઓને તમે વારો આવાજ. હા હાા તમે ક્યાં મારો આવા દિવસ મારો પા મારી વાત કરો છો.
તો આવાજ દ ઓ છું તો નહી આવાજે તે
ચલાાયલી
કેમ?
લેહું કે તમે ક્યા મારો આવજ કે બોલવામાં ભોગવામાં કે એ કઈ રીતે
મેં કઈ બોલું છું બા
તો બોલો એમ બોલો તો
એલા હા જો ચંદ્ર પરળ ચાની લાડી હોય તો તમે જશો. એ ચાલોને એક મસ્તા આ મેં તો જઈશ એમાં હું હ જો આ દેશો કોઈ તો જઈશ.
બરાબર છે.
મારું તો સપનું છે કે મારે પવનચગી પણ બેને ચા પીવી છે તો પછી.
કોન છે કે પસજ આપી લઈશ એન્જિનિયર થી જ એવી રીતના ક વિન્ડ વિડ એન્િયરઈ કહેવાય ન પવન ચ કે સ્પેશિલ.
પણ તો આ વિચાર એટલી હાઈટ પરથી. ચા પી અને એકલી એટલે એવું કોઈ મત ના હોવું જો પછી મેં એકલી જ ને એટલા મસ્ત કડક ચા નો કપ હોય ને પીતી હોય ને મસ્ત શકત હોય.
એમાં મસ્ત એક જોર થી પવન ના આવેને એ મસ્ત પડી ગયો હોય કે મજા આવે.
બસ તમારે તો મને કે જીવતી રાખે છે મારે જ નાખવીજ.
એવું કઈ ને ત્યાં તો જસ્ટ એમ કું છું મજા આવે.
પણ ના એમે ના પડીજ એવી રીતે.
થોડોક રોમાંચ તો હોવો જોઈએ ને જિંદગીમાં એમ વાત છે રસ લેવું જોઈએ.
હમ
તો પછી કયો ટોપિક એક મિનિટ છે આપણી પાસે
જો તમાર કઈ સપનું ખરું? આવું મારું કેવું છે આવું એટલે એવું ને એકલે અજીબો કરે મારે જેવા અને એમે એવા સપના ખરા ક હતા કે તમારા જીવનમાં આવું કરવું છે.
તોસપણા હજી તે એવું કઈને વિચારેલું કે વિચારેલું હોય તો એ એવું કે મોટો માણસ જે રી તે થવું. જમુ ક
એટલે તમારા જીવનમાં હું કરવું એવું કઈ સપનું નહિ તમારું હજુ. મને કેવું છે કે મારે પૈસા કમા છે. પછી મારે એડવેન્ચર મસ કે જેટલા મેં એડવેન્ચર વિચાર્યા છે એટલા મારે કરવા છે બસ.
એ સપતા કે કે મુકા કાકા અદાની કાકા જે છે ને એને જગ્યા એ જવાનું છે બીજું એ વિશેષ ક બહુ થોડોકમ થલ છે. લે દાંત કાઢો છો બોલો
હ ત બોલતું મે તો કેવાય કેવાય બ્લેસિંગ કરે તને કેવાાઈ સારું થઈ જાવ તો મેં તો કઈને